હાલ કેમ છે
ફાઈન તમે કેમ છો
બસ મજામાં તમે કેમ છો મજામાં છો ને
હા હા એકદમ મજામાં
કેવું ચાલે
બસ હવે થોડી વાર રમીને આવી એટલે હવે હોમવર્ક કરવા બેસીશું બધા
રમીને આવયા
હા અમે લોકો છે ને સાંજે ડેલી રમવા જઈએ છે કલાક તો એ મજા આવે એક દિવસ ની એક્સરસાઇઝ થઈ જાય
સરસ સરસ સરસ તમે રમવા ગયેલા ત કઈ રમજ રમી આજે તમે
આજે અમે રમ્યા કબડ્ડી
કબડ્ડી રહી મા એમને
હા
સાચી વાત છે રમતગમતથી આપણને બહુ આનંદ આવે છે રમતગમત જીવન માટે ખૂબ જરૂરી છે
સાચી વાત છે રમત ગમત થી તો આપડી શારીરિક વિકાસ પણ થાય છે આપડી હેલ્થ પણ સારી રહે છે અને આપણને એકદમ માઈન્ડ ફ્રેશ થઈ જાય છે
રમત ગમતથી ઘણા બધા ફાયદા છે જેમ કે આપણું આપણું આરોગ્ય સારું રહે આપણું શરીર બી સારું રહે અને આપણે આપણી તબિયત ખરાબ હોય તો તબિયત રમવા જઈએ તો આપણી તબિયત પણ આપણી સારી થઈ જાય છે
સાચી વાત છે તમને યાદ છે આપડે જયારે નાના હતા ત્યારે આપણે કેટલી બધી ગેમો રમતા હતા આપડણે રમતા કે સા સતોલિયું રમતા પછી ગીલી દંડો રમતા છુપન છુપાઈ રમતા સંતાકુકડી એવી બધી ઘણી બધી ગેમો રમતા હતા પણ હવે કેવું થઈ ગયું છે કે હવે કશું ભી રમવા જવું હોય ને તો એના માટે ઈન્સ્ટ્રુમેન્ટ્સ જોઈએ પહેલા તો આપણે પથ્થરને બધા જ રમી લેતા હતા પણ હવે કશું ભી રમવા માટે ઈન્સ્ટ્રુમેન્ટ જોઈએ તો તેમાં ખર્ચો જ બહુ થાય છે સાચી વાત છે
બિલકુલ સાચી હો છે નાના હતા ત્યારે આપણી રમતગમત અલગ હતી પછી ધીમે ધીમે મોાઠી આવી હતી આપણી રમત ગમત આપણી અલગ થતી આપણે જ્યારે નાના હતા ત્યારે આપણે પહેલા એકદમ જ્યારે એકદમ એક બે વર્ષના હતા ત્યારે આપણે પહેલા રમકડા રમતા હતા પછી રમકડાથી પછી આપણે ધીમે ધીમે આપ રમત ગમત પર આવી આપણે નાના નાના નાના પેલું ખબર તમને યાદ રહેતે આપણા બ્લોક આવતા હતા એ બીસીવાળા બ્લોક આવતા
સાચી વાત છે હા હા હા
કે એ બી કો ડી ના બ્લોક ગોઠવવાના પછી આપણને પેલું જે પેલા પ્રાણીઓ અને પક્ષીઓના જ્યા પી આપણે જે ચિત્રો આવે એના સાથે રમતા હતા પછી ધીમે ધીમે મોટા થઈ ગયા પશે આપણે પેલું ક્રિકેટ ને કેરમને બધું આપણે રમવા લઈ ગયા
સાચી વાત છે આપડે કોઈ બી નાનું છોકરું ને જોઈએ ને તો એ બી પેલા ભણવા કરતા પેલા રમત જ શીખે અને રમત રમત સાથે ભણવાનું પણ શીખે તમે બધી જે ગેમ કીધી કે બ્લોક આવે છે એબીસીડી વાળા આવે છે તેનાથી જ છોકરું ભણતા શીખે અને એ રમત રમતમાં ભણી જાય ત્યારે એટ કઈ ખ્યાલ ભી નથી આવતો ને એનું ભણાય પણ જાય છે
સાચી વાત કરી કે તમે રમત ગમતથી તમે જઓ કે સ્કૂલમાં બી સ્પેશિયલીૂલ ભણ ત્યાલી રમત ગમત માટે પીરયડ આપવામાં આવે છે
સાચી વાત છે
એના માટે આપણને પીટીનો બી આપણને લેક્ચર આપે આપણને પીટીનો બી
હા એ વાત તો સાચી કે સ્કૂલ વાળા બી હવે મહત્વ સમજાવે છે કે ભણવા સાથે આપડણે રમવાનું પણ ઘણું ઇમ્પોર્ટન્ટ હોય છે કે આપડા માનસિક વિકાસ કરે છે શારીરિક વિકાસ કરે છે આપણી તબિયત બ ખરાબ થવા દેતું આપણેુંર ખાઈ લઈને કઈ બધું પચાવા બધામાં પણ મદદ કરે છે પછી આપણેે કઈ જયારે રમતા વાગી જાય ત્યારે આપણેે કેમ કરીએ છી કે હા હવે ચલો આના પર ફસ્ટ એડ કરો ને વાગ્યું છે તો રમશું નહી પેલા આપડણે જયારે ત્યારે આપણે શું કરતા માટી ઉલા એને લગને પાછા રમવા લાગતા
ઘણી ઘણી એવી રમતો બી છે કે જે કે જે આપણા કે જે આપણાં શરીર અને આરોગ્યને તો આપણને સ્વસ્થ રાખે પણ આપણા પણ આપણા મગજને બી સ્વસ્થ રાખે અને એવી રમત છે ચેસ તો ખબર ચેસ
હા ધ્યાન છે ધ્યાન છે
ચેસ ચેસ બી આપણા માઇન્ડને એકદમ સ્વસ્થ રાખે છીએ એટલે ચેસ બી પછી પછી કેરમ છે એવી ઘણી બધી રમત છે કે જે આપણે બેઠા બેઠા રમી શકીએ અમુક અમુક રમત એવી છે કે જે આપણે આપણે ઊભા ઉઊભા રમીએ ક્રિકેટ છે કબડ્ડી છે હોકી છે અમુક રમત એવી છે કે આપણે ચેસ જેવી રમત આપણે બેઠા બેઠા રમી શકીએ એ કેરમ છે પછી ટેબલ ટેનિસ છે
સાચી વાત છે ચેસ જેવી એક બીજી પણ ગેમ આવે છે જેનું નામ છે ચેકર્સ તે બી આ ચેસ જેવી હોય છે તે બી આપણે બેઠા બેઠા રમી શકીએ છે પછી ઘણી ગેમો ટીમમાં રમવાનું હોય છે તો તે આપણને બી ઘણું બધું શીખવી જાય છે અગર કોઈ કેપ્ટન હોય તો એને લીડરશપ શીખવે છે પછી ટીમ માટે હોય તો ટીમ વર્ક શીખવે છે કે આપડે બધા સાથે મળીને કામ કરવું જોઈએ એ પછી આપડા એકબીજામાં કોર્ડિનેશન થાય છે અ વાતચીત થાય ત્યારે આપણે એકબીજાને વધારે સમજી શકી છે તો તે બધું આપણામાં વધારે છે એવી રીતે ટીમ ગેમ પણ આપણને ઘણો ફાયદાકારક છે
અને આપણા દેશની અને આખા વર્લ્ડની સૌથી લોકપ્રિય રમાતો ક્રિકેટ ક્રિકેટમાં જ્યારે તમે જોઓ કે આઈપીએલ રમાય વર્લ્ડ કપ રમાય એ બધી જોવાની બી આપણને મજા આવે
સાચી વાત છે ક્રિકેટ અને ફૂટબોલ તો આખા વિશ્વમાં એવી ફેમસ છે કે કોઈ પણ નાનો કહડો પણ પૂછો કે તમારો ફેવરેટ ક્રિકેટર કોણ તો તારા જવાબ આપશે કે વિરાટ કોહલી છે એમ એસ ધોની છે કે રોહિત શર્મા છે અનેને કોઈ બી ફૂટબોલર પૂછો તો કે લાયોનેલ મેસી છે કે પછી રોનાલ્ડો છેવી રીતે
અને ઘણા બધા ઘણા બધા સમાજવાળા બી આજકાલ તો રમતગમતની કોમ્પિટિશન રાખે જેમ કે અમુક સમાજ છે જે કે તે દર દર દર વર્ષે ક્રિકેટ મેચની સ્પર્ધા રાખે પછી અમુક સમાજવાળા જે છે કે તે જે જેમકે ક્રિકેટ મેચ છે પછી અમુક પેલુ સમાજવાળા થ કે ત્યાં ગર્લ્સ સ્પેશિયલી ગર્લ્સ ક્રિકેટની સ્પર્ધા રાખે અમુકતા
સાચી વાત છે અમારા સમાજ વાળામાં તો આખું ત્રણ દિવસ નું સ્પોર્ટ્સ ડે થાય છે કે એક સાઈડ તે બધી્ર એક સાઈડ ક્રિકેટની મેચ ચાલે મેદાન પર ગર્લ્સ અને બોઈસની અને બીજી સાઈડ તે ચેસ છે કેરમ છે પછી બીજી બધી એવી રીતે ખુરશી આપડે રમતા છીએ ખબર મ્યુઝિકલ ખુરશી છે તે છે ટગ ઓફ વોર છે એવી રીતે બધી ગેમો ચલાવે છે તો ત્યારે બધા સમાજ વાળા ભેગા ભી થાય છે હા સાચી વાત છે સંગીત ખુર છે બધ ત્યારે બધા સમાજ વાળા ભેગા થાય છે મસ્તી કરે છે મજા કરે છે અને સાથે સાથે રમતો બી રમે છે એટલે એ એક ખૂબ સારો ટાઈમ થઈ જાય છે
રમતો તો ઘણી બધી છે જેમકે તમે વાત કરી ક્રિકેટ કબડ્ડી હોકી એ ઉપરાંત ખોખોની બી અને અમુક અમુક અને અમુક સ્ૂલ કૉલેજ રમત ગમતની સ્પેશિયલ સ્પર્ધા થઈ જેમ કે સ્ટેટ લેવલની સ્પર્ધા થઈ જેમાં તમે જુઓ કે ખેલ મહાકુંભની સ્પર્ધા થઈ ખેલ મહાકુંભમાં ઘણા બધા ગોલ્ડ મેડલ લઈ આવે્યા તમે જુઓ તો કે હોકીમાં ગોલ્ડ મેડલ લઈ આવે પછી ખો ખોમાં ગોલ્ડ મેડલ લઈ આવે
સાચી વાત
એટલે રાજ્ય એટલે રાજ્ય એ રાજ્ય રાજ્ય સરકારવાળા બી એમ છે કે કે કે તમે લોકો રમો રમતગમતથી તમારું એ આરોગ્ય સારું રહે એટલા માટે એ લોકો સ્પેશિયલ દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરે ખેલ મહાકુંભનું
સાચી વાત છે ગવર્મેન્ટ પણ ચાહે છે કે બધા શહેરના છોકરાઓને બધા રમત ગમતમાં જે હોય ખેલ મહાકુંભ છે રણભૂમિ છે ખેલો ઈન્ડિયા છે એ ઘણી એને સેકન્ડ અને થર્ડ આવે છે હલો હલો
હા વાય વા વાય
હા અ ગવર્મેન્ટ સ્પોર્ટસને પ્રોત્સાહન આપવા માટે ઘણી વસ્તુ એ કરે છે કે જે લોકોના વિજેતા થયેલા છે અને ફર્સ્ટ સેકન્ડ થર્ડ નંબર આવે છે તે લોકોને કેશ પ્રાાઈઝ પણ મળે છે કે હા કે ખરું થોડુંક ઘણો ત્યાં રમતગમતમાં ખર્ચો થયો હતો તે પણ નીકળી જાય અને બીજી વાર કેશ પ્રાાઈઝ મળે તો થોડું પ્રોત્સાહન રહેે કે હા હવે તો મારે રમીને જીતવું જ છે એટલે એવી રીતે ગવર્મેન્ટ આગળ વધારે છે અત્યારે નવું ચાલુ કર્યું છે અસ્મિતા અસ્મિતા રતામાં બી એ લોકો ઘણી બધી રમતો કરે છે અને તેમાં જીતે તે લોકોને ક્રેશ પ્રાાઈઝ આપે છે
તમે તમે વાત કરી કે અશ્મિતા તો અશ્મિતા વેઠી જરાક થોડી વધારે માહિતી આપો તો સારું પડશે અમને
સાચી આપું સાચી રીતે આપવું અસ્મિતા એક એવી ગવર્મેન્ટની અ સ્પર્ધા હોય છે કે જે દરેક શહેરમાં થાય છે એમાં જે ખેલાડીઓ ફર્સ્ટ સેકન્ડ કે થર્ડ આવે છે તે લોકોને કેશ પ્રાઈઝ તો મળે જ છે પણ એ લોકો કો આગળના બી જાય છે કે અગર પેલા ડિસ્ટ્રિક રમા તો પછી સ્ટેટ રમશે પછી નેશનલ રમશે એમ એટલે એવી રીતે બધા ખેલાડીઓને ચૂઝ
એ ગવર્મેન્ટ પણ થકી એટલે ગવર્મેન્ટ પણ આપ આપણા આપને ટ્રાય કરે જ છે કે તમે લોકો રમો તો રમો અનેને તમારું આરોગ્યને એકદમ સ્વસ્થ રાખો રમતગમતથી આપણને ભણવાનો પણ ફાયદો થાય તો આપણને ભણવાનો બી આપણને બહુ જલ્દી યાદ રહી જાય છે રમતગમતથી
સાચી વાત છે રમતગમતથી આપણું ડિસિપ્લીિન વધે છે કોન્સન્ટ્રેશન વધે છે આપણું એક સેલ્ફ અવેરનેસ હોય છે આપણે સેલ્ફ કંટ્રોલ કરીએ છે આપણામાં જે ગુસ્સો હોય તે રમતગમતથી દબાઈ જાય છે અને તમે જોયું હશે કે દર વર્ષે દરેક સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે આયોજિત થાય છે જે છોકરાઓ તે ડિસ્ટ્રિક કે સ્ટેટ રમેલા હોય તે લોકોને માન સન્માન મળે છે અને એક સાચી વાત કહું સ્કૂલમાં જો અગર વધારે ફેમસ હોય તો એ લોકો પોચ વાળા ટોપર લોકો કરતા બી વધારે જો ફેમસ થયા હોય તો એ લોકો રમત ગમત વાળા હોય છે સાચી વાત છે
બિલકુલ સ્ટક્ચર મેં જે મેં જે સ્કૂલમાં ભણેલા ત્યાં એકચ્યુલી બધી જ સ્પર્ધા થતી જેમ કે રમત ગમતની સ્પર્ધા થતી પછી સંગીતની સ્પર્ધા થ હતી પણ સૌથી વધારે મારી જે સ્કૂલ છે નવસારીમાં એ રમત ગમત મારે જ જાણીતી છે કે જે રમત ગમતમાં જે પહેલાં આવે ને ઘણા બધા મારી સ્કૂલમાં જે નંબર લીધળ છે એ હોકી છે ખોખો છે કબડ્ડી છે એટલે મારી જે સ્કૂલની જે સ્પેશિયલી રમત ગબન માટે જાણીતી હતી એટલે એવું ઓળખે કે આજે આ જે સ્કૂલ છે એ સ્પેશિયલી રમતગબર પા જાણીતી સ્કૂલ છે એમ કહેવાય
હા સાચી વાત છે મારી સ્કૂલમાં પણ એટલા બધા ખેલાડીઓ છે જે લોકો સ્ટેટ લગીને ગયા છે ઈવન અડધા તો નેશનલ્સ લગીને પણ ગયા છે તો અમારા સ્કૂલમાં જે લોકો દર વખતે જીતીને આવે છે એ લોકોને માન સન્માન મળે છે સ્પોર્ટ્સ ડે ના દિવસે કે અ બધાને પેરેન્ટ્સને સામે ને એ લોકોને બુકે આપે છે એ લોકોની જે જીત હાસિલ કરેલી હોય તે બધાની સામે બોલે છે અને માન સન્માન આપે છે અને અમારી સ્કૂલ માંથી બી
રમતા નથી ફાવતું એ લોકો માટે રમત ગમતને સ્પેશિયલ કોચ રાખવામાં આવે કે જે લોકો રમતા લોકો શીખવાડે
સો ટકા સાચી વાત છે તમારી સાથે વાત કરીને ખુબ જ મજા આવી ચાલો પાછો કોઈ દિવસ ફોન
અમને પણ ખુબ મજા આવી વાતહ